હું વિચારે જ છે. એના આગળ હું. બોલવાની હતી.
એટલું વધીના વીચાર
હ માણસ જોવે છે. તો માણસ વિચારે પણ ના બહુ સારું વગર વિચારીને કેવ લ દ્વારકા એવ છું. ને ભોગ મળશે મને વગર વિચારી ને મળી હશે.
હમ્મ.
હમ ના ખરા તો થશે. બીજા છોકરા પાને જોઈ લેજે બીજા છોકરા જોઈ લેજે આનાથી આનાથી ઘરા નખરા છે. એટલા સેવા ના કરે છે. રડી પડશે તમામે લોકો અ તો બહુ કમ છે.
હ નફા જોતા જ નથી બાપા છોકરાઓ.
એજ બોલું છો આ તો ઈમોશનલ હલકા હલકા હોવું જો કે આંગળી કરવાની એવું છે. છોકરાના નખરા જોયા છે તે ક્યારે પણ સાહિતને જોઈ લીધું જોયો નહી નખરા.
મ નથી જોવા કોઈ ના ન ખરાતી છે.
એટલે તો હું તો નખરો કરતો પણ નથી. હું તો નખોરો કરતો પણ નથી હેરાન કરું ખાલી. મારા શું ના ખરા છે. હું તો હું તો હેરાન કરીશ ખાલી મારું એવું જ છે. તું એ ખાલી બધા વસ્તુના નામ ન ખરા રાખી દીધાશે. હું કરું છે. કાલે એક કામ કર આરામ કરી લ છુટી લઈલે. સાછે બોલું છું.
ના.
કાલે હવારે તને પોતે મન કરશે. કાલે હવારે તને પોહતું મન કરશે તો એક કામ કર સાડા અગિયાર સુધી ક્લાસ કર ખાલી. ખાલી અગિયાર વી સુધી ક્લાસ કરે પછી ના કર આટલું કરી શકે મારા માટે
હુ જોવ બાપા વિચારો વધારે કામ હતા આમ પણ નહી જવા આસદમાં પણ જવાનું છ હારા એક દિવસ પહેલા અનુભવયગ
પર એનું નવું મેસ કાર્ડ બની જશે ત ફરી રિન્યુ કેમ કરાવું છે
અરે એ હોયલું છે પેનલ્ટી ભડી પડે ચેન્જ કરી દ આપીને જવું પડે વોડો ને બીજું કોણ
ઘાંટો અમે લોકો તો અત્યારધિક અમે લોકો આજે મેસ કાર્ડ રિટર્ન નહી આપ્યું મારું ખબર બે હાજાર ચોવીસ પચીસ નું મેસ કાર્ડ બૂમમાં પડી વશે ના તો ક લોકો નિર બને ફેંકતા હતા એ પણ મારો પાસે બે મેસ કાઢાતા હતા મારી પાસે હજાર ચોવીસ પચીસો કેમ કે ખોવાઈ ગયું હતું અને નવું બનાવ્યું બનાવવા જ એક હપ્તા પછી જ મને મારું મેસ કાર્ડ મળ્યું બે મેસ કાઢો તમારા પર
હા
પચીસ છ્વીસ નુંપન છે જે છે ના અત્યારે પણ માર પચીસ છવીસ નો મેસકાર્ડ છે હું લઈને જ નીકળી જઈશ મારાથી કલેક્ટ કોઈ ન કરવાનું કોલેક્ટ કેમ કે જે બાયોમેટ્રિક મશીન છે ફેસ સ્કેન થાય છે એ અગ હું હોસ્ટલમાં મા રજીસ્ટર નથી મા ફેસ સ્કેન થશે અને મેસકાર્ડ ઉપર થશે છેલુ હોય ઈયર કયા ઇયર નું મેસકાર્ડ છે આટલું લોજીક તો મ્પેક્ટરને લગાડવાનું જ હોય
લોકો નકલ જ નત્યારે પાંચસો વરલે દતાચ
તો એક કામ કરીને બોલ પાંચસો લઈ લે એક એપ્લિકેશન લખું છું કે મારું મેસ્કાર્ડ ખોઈ ગયું સર મને એમાંથી નવું ટેમ્પોરરી મેસકાર્ડ આપી દો જ્યાર હુંદી નવું ના આવે અને આલે પાંચસો રૂપિયા મોડા ઉપર લેટર ના
એજ કરવાની છે
અ સ્ટુડન્ટ ઓફિસ જે સ્ટુડન્ટ સેક્શન પાછળ જે ઓફિ છેને ત્યાં જશો પાંચસો રૂપિયા ભરસો એ સ્પોટ તમે ઓન ધ સ્પોટને હું મેસ કાર્ડ બનાવી કાઢશે પણ એ જે વાત છે કે ઓો શિફ્ટ થાય છેલે સરોજનીનો મેસકાર્ડ બનાવી કાઢો આ કસમથી ઓરુ શકુંતલામાં મસકાટ ની જરૂરત નથી. ગોપી એક વાર શિફ્ટ થઈ ગઈ ને પછી એ શકુંંતલા વાળી ફોન પણ નીકળશે. તો એને નીકળવા દે ને નીકળીને ભૂલી જાાવ કે કઈ એક્ઝિસ્ટ કરતો હતો. ક્ટર
તો નથી કરતા અમે લોકો તો પેનલ્ટી ભરી પડે ને ખરાબ પેલા એની વડને કીધું છે જવું પડશે.
નહી ભરવી પડશે. એ એ ક એ એ એ એને ગોપી ન કોઈ સામાન લઈ લીધો છે.
હા
બસ તો ગોપી ચુપચાપ બધું સામાન શગુતલામાં શિફ્ટ શકુંતલા સરોજનીમાં શિફ્ટ કરશે. સરોજનીમાં રહેશે ગોપી ખાવા માટે ક્યાં જશે સરોજની એને સરોજીની માંથી ટેમ્પરરી મેસ કાર્ડ મળશે. હમજી.
બધે ખબર છે આપ મને ફરી બધી ઓર્ડર ને રેકોર્ડ માટે રાખવું પડે એમ
હા હું ક્યારથી ચાલુ થઈ ગયું.
અક શખ છે પંગલા કરનું
નહી જવું અરે નહી ભર ચાલશે
ગયંદગરીકે
પૈસા ની કઢવાના બહાના છે. આ લોકોના આમાં લોજિક પણ નથી હા હાફ ઇયર હોય તો પણ ખબર પડે અમે લોકો તો મેસ કાર્ડ પણ કેરી નહી કરતા ફેસ બાયોમેટ્રિક છે ભાઈ ઘુસી જાઓ એ લોકો આ મેસ કાર્ડ આજ ફેસ સ્કેન કેમ કરે છે હું નથી તો
ના અમારે પણ નથી કરતું આપું અમાર ઝું નથી થતું. બારે જવા માટે ખાલી દિવસ
હમ શકુંંતલા નાટક તો છે સરોજની એમાં જોઈએ કેવું છે. કોઈ નાટક વાળો માણસ ના મળે તનીષા
ના
યશવી જવા દે મને ફરક ના પડે એક તમને લોકોને કઈ બોલી પેલી હમ
ના પાપા એ જાતી હતી મેં જોયું
જવા દે એની મરજી જ્યાં જવું છે જવા દે. કામચાલી છ દસ મિનિટ નુ કોલ પતાવું પડશે ગુજરાતી હારું મમ્મી મારી પેલી છે કોલ પર ટાસ્ક કમ્પ્લીટ કરું છું બીજું કંઈ નહિ હા હા બહુ દિવસ પછી મારા કાન સાફ થશે હવે આરામ મળશે
નખ સાફ કર વધારે હારું છે.
મને બોલો દિમાગ સાફ કર મમ્મી એ બોલે છે દિમાગ સાફ કરવા માટે આવો ખોટો મારો કચરો ભરેલો છે દિમાગ ઉપર બકવાસ ભરેલો છે. બોલો કેવો કચરો કેવો કચરો છે બોલ
બહુ બકવાસ છે આ પણ કાથી લઈને આવે હમ હેરાન કર્યા કરે
અરે હેરાન વાળું બકવાસ માં ક્યાં આવું મને એક્ઝામ્પલ થાઓ કેવો કચરો
હા હા, હુ તને ખબર હોય છેને.
ફ્યુચર નહી, વાતો
હ, હોદ, બરા
એમા, જો ફ્યુચરની વાત કરે, તો ખોટી વાત બોલે કે વધારે વિચારું માણસ
હા, તો એતો મેં પણ વિચારવું પણ મેં એંધુ કરુ, તો અલગ તોરું ક તો અલગ આહુ કઈ નથી. બધા વિચારતા ઠીક છેને, કો વિચારતું
હુ, પ્રેક્ટિકલી વિચારું ઇમેજિનેશન નહી. એટલે જે, પણ બોલ ને તને બહુ, હા મને ખબર છે, પણ હુ જે પણને બોલું એ આગળ નુ બોલુ પછી, તો બોલે કે આટલુ બધુ કોણ વિચાર એ પ્રેક્ટિકલી મે, બહુ બ વધા આઉટ હકમ, સ્વીચારી લીધા ત્યાર, સુધથી
એટલા, મહેનત થ જાય ન મે એક પણ
અરે ના હમ ખબર છે, આ વ વસ્તુ હતુ
હ
અરે હા, તને પેલા હુ, લીબા મમ્મી સાથે વાત કરી સુરત મોદી નો પેલા એ બોલ હ ના, ના હિમાલ અને આ બધા બ્રાન્ડ ના, ચાલે ના ના એ લોકલ બ્રાન્ડ લે એ બધી વસ્તુ ના ચાને બનાવેલું કઈ, ચાલે એ રુખ છે, કેમનો છે, એને મમ્મીમ્મી કેવી રતે મમી, મમ્મી પ્લર વાળી છે, મમ્મીને બધી વસ્તુ કવા છે, એની મમ્મી એવામી, દેવીની મમી એની મમી તને દેવજી, ક એને મમ્મી, તને નામ આપીએ એમા મમ્મી ને બધી વસ્તુ ખબર છે, મમ્મી પાર્લરળી જ છે. તો એની મમ્મી બધી વસ્તુ એના માટે લઈ, આવે બસદ, આ હ
શો, શો બલાર
તો મારી પણ મમ્મી છે, મહ
ઓ હાર, તો
ખૂટે છ, તો ત મમી લ પણ મમ્મી બલ
હા
તારી મમ્મી ને પણ મમ્મી બોલાય, મારી મમ્મી પણ તારી મમ્મી જ છે.
મેં છેને, એમ જ નહી, બોલાતી
તુરી મમ્મી, મમ્મી બોલા તો હ હ, મેકે રખ કોડન બશે સાફ દ ને એવું હોય, તો મારી મમ્મી સાથે એક વાર મળ જો મમ્મી, વાળડી ફિલિંગ આવી જશે
હમ્મ, હમ
જયારે, મને આવી શકે તો એને પણ આવીઈ જ જશે બ આપણી બનેની મમ્મી, એક જેવી જ છે. અત્યારે મે બોલ્યુ ને ફરવાડું બોલો આટલું દૂર નહી, જ રહા હ કઈ થઈ, જશે ત ફરી નહી, આવશે આવું નહી કર નહી, કર નહી કર ઓ સમજઓ, બેશે તો પેલુ આપડુ એ અન્નપૂર્ણા, વાળુ હમતાવાાસ છેને નેપાલ પદરસ પદર હજાર, બે હજાર કિલોમીટર મમીના પાડે છે.
હમ.
હમ હાભરું જ નથી કોઈ આજે.
તારી મમ્મી મારી મમ્મી બહુ છે સેમ છે ખબર
તારી મમ્મી થઈ ચીલ છે મારી મમ્મી
ના મારી મમ્મી ચીલ નથી મારી મમ્મી બહુ પેનીક કરે છે એટલે મારી મમ્મીને બધી વસ્તુ બતાવ કઈ વસ્તુ એટલું બવતો જ નથી. હું લાસ્ટમાં બતાવું છું જયારે એ વસ્તુ થઈ ગઈ છે અને મારી મારી મમ્મી ને સામે હું ઉભો છું એકદમ સેફલી એટલે આ બોલ મારી મમ્મી ચીલ છે. એ આ બોલે તમે બહુ ચીલ છો. એને ખબર નથી ને હું હુ હુ હુ હુ હુ એને ખબર નથી હું બધી વસ્તુ કરવા પછી તને બોલું તમે મને જિંદા જોઈ ને ચીલ થઈ જાવોશો. એને?
હમ તો મેં તો મમ્મીને કઈ પણ નઈ બોલ્યો.
મારી યાદ છે સુરત થી બરોડા બાય રોડ મમ્મી આજે બોલ્યું
મમ્મી શોખ થઈ ગઈ પાપા મને પાપા મને પાપા મને હાથી અહીંથી બરોડા હા હું મોડામાં ઇશારો કરું હા બાબા હાથ કરેએ વાહ
મમ્મી મમ્મીને તારો નંબર આપી દઈશ હવે તારો અને ગોપિકાનું હા ભાઈ આપી દેજો ભાઈ કમ્પ્લેન નહી કરવાની ખાલી હ
હા કમ્પ્લેન થવાની લાગે છે.
જોઈ લીધું મારો પાઈ પણ રામબાણ છે ફીર
શું છે.
મારા પાસે પણ બે બે રામબાણ છે એક નહી
કોણ છે બે
તે બને તને ડાટસે
મમ્મીને વિ
હા હા હા
હા હ વધારે બોલી અમારી બેન છે ને મારી ઓલી જ છે
મારા કાન માંથી ખૂન નીકળે છે. અરે મમ્મી કાન સાફ કરે તો મમ્મી બોલી કાનમાંથી ખૂન નીકળે છે એક કામ કરો ને કોટન બટથી આખો ખૂન ક્લીન કરી કાઢું
ખૂન કેમ નિકડે છે કાનમાંથી
ખબર નહી થયું હશે કઈ અરે મને નહી ખબર પડે લાગી હોય